સમભળું હાલો ક્યા કર ક્યા કર રહ સર
બસ મજા બેઠા ખાઈલી
ક્યા ખના ખાવા
ભિન્ડી ક સબ્જી હ રોટી
ગુજરાતીમાં આતી
હા આવડ
ગુજરાતીની વાત કરો
બોલા
શું કર
કઈ નહી બેઠાય
હમ નોકરી વોકરી કરો છો કે ભનો છો
અુંહી કરતા કર
હ
હા
જોું ક ચી
હ
બોલો
ઓરા તમારું ચાલે
મહેશ વન સિક્સ છે
હમ
પી કોલ કર પડ સાર કંપની છે ી કોલ કર્યા ટા કંપની
નિ ન ટાર્ગેટ આાધની અતા
હ
હ તીજ પરી બીજા નવા આવે તારે
હમ બોરા નવાજ નવાજ ન
હમ
મે વાજો ન
શ
નવા જોઈશું
હવે આધુનિક અું નહી
બી ફાય બી ફાય રમો છો તમે ફિ‌ફાયર રમવો છે
ઉવે દ
હ પન પબજી
બું
તમારો સોફ્ટવેર કંમે ચાલે
કમ્પ્લીટ એક નંબર
અવાજ કઠોર અવાજ કપૈયા બુલોડા બોલા
ભલો હઉ ચાાલ ભ હજા
મજા મજા નોકરી બોકરી કરો છો તમે હે
શભ
હલો
હલો હલો
હલો
હલો હા
અવાજ કપાઈ જાય છે તમારો
તમારો કપાઈ
અવાજ કપાઈ છે
તમારો ક તમારો ના ભાઈ કશું ના ગ્ય ગ્યારહજ
હમ આવાજ કટ હો ર હ આવાજ કપૈયા
હલો હે
શું ક છો?
હલો
હ વાત તો તમારો
અમારો પપા યાર એમ તો કું
હરે તો ફૂલ હીટાવર ટાવર ની જોડી રહઉ છું
અમારે જો કમ્પ્લીટ જ આવે છે
એવું
હા
બોલો તમે કઈ પ્રવાસ બવાસ ગયા છો
ના ના આ ક ન કા
ના ચનેકલા ક
હે
હા
ક ગ ઈ
ગોવા
ઘ શું જોઈ ગું અમે તમે
બધું બીચ ને બધું
હ અને તમે કયું ફેસ્ટિવલ મનાવ છો કે
હ બધા
કયા બડાા
બધા જે આવે
એવું
હમ
તમામે કઈ રી ફેમિલી ફંક્શન કરો
હા ભાઈ બેહેન નું લગ્નતું એ જ
એજ એના સિવાય
ના સ
બી કઈ ફેમિલી ફંક્શનનીઈે
ના
હમ
બોલો
બ બ બધા પડે
હમ પડે
એવું ક્યારે પડે તો ચાલુ જ છે.
હા.
મને પડતું
આવાજ ની પડતો
ના. બોલો તો બોલો.
બોલો બોલો શું ચાલે નવા જુની
નવાનું કશુઈ ની તમે કઈ સ્ટડી શું ભણો છો?
તમે કઈ ફરવા જાવો
અમે ગયા છે, સાપુતાર પાવાગઢ, અંબાજી, અયોધ્યાયસ્થાન, ઉજ્જૈન
હા શું શું જોયુ તઈ
અમે ઉજ્જૈનના મહાકાળના દર્શન કર્યા માતા હર્ષજી ના કર્યા, માતા મેલડી ના કર્યા રાજસ્થાનમાં તમે પિંક સીટી જોઈ પછી આગળ અમે ગયા રણ રણ જોયુ રાજસ્થાનનું ઉંટ પર સવારી કરી જીભ ગાડીમાં બેઠા પછી અમે ગયા અંબાજી અંબાજી મે ચાલતા ગયા માતાજી ના દર્શન કર્યા શક્તિપીઠ ગયા ડુગરાવારી માતાના દર્શન કર્યા ચુંદડીવારી માતાજી ના દર્શન કર્યા પછી અમે ગયા પાવાગઢ પાવાગઢ અને હાતની માતા ગયા હાતની માતાથી જનન મન ગયા જન માતાના દર્શન કર્યા વિસ શક્તિપીઠે દર્શન કર્યા પછી તમે
બરાબર. કેવી મજા આઈ તી
મજા તો આવેજ ને
જાય હતી
હે અમે બો ધામની યાત્રા કરી છે.
કોણ કોણ ગયાતા ફેમલી
અમે ભાઈ બંધ જોડે ગયાતા
ભાઈબંધજોડે ગીયા
હમ.
હા.
હું ચાલે તો બીજું?
બીજુ તો કઈ ની હવે જવાનું પ્લાન કરીએ છીએ અમારે જવું છે, હવે હિમાલય
હાલે.
હમ.
અચ્છા. કયારે આવે
હિમાલય જવું છે બાર બરફ નો વરસાદ જોવો છે.
બરાબર.
તમે શું કરો છો?
કસૂના અત્યારે તો હોઈ જાગીયે
હે.
બસ કશું નય ઘેર હોઈ રેયા અત્યારે તો
તમારે આવું છે, અમારી જોડે ગિરનાર
ના ના અત્યારે હો એવું
બીજુ બો શાંતિ
હમ શાંતિ થોડ શિવ ચાલ તવા એ
આપકી અવાજ કટ રહી હે તમારો હે
હલો
આપ કભી આપ તમે રાજસ્થાન ગયા કોઈ દિવસ રાજસ્થાન ગયા તમે આવાજ આ રહી હ આ વાજ આવે છે. હલો
હા હાા.
હાલોવ તમે કોઈ દિવસ રાજસ્થાન ગયા રાજસ્થાન ગયા છો તમે કોઈ દિવસ ક્યારે?
હ બીજ જઈને આવ્યો
ગંી એટલે હે
બે ત્રણ મહિના પેલા
પવારગઢ ગયા છો?
આવ બધે જ
બધે ફરી આયા
હા
એવું
હમ હું એમ કહ કે કાલ રાતે હું આવ્યો ઘરે-
હમ.
તો મેં ઘરની બાર એક બોક્સમાં મારી કિંમતી વસ્તુ મૂકી હતી સંંતાડીને
હા
તો સાાલું મેં અત્યારે જોયું ને સાલું ગાયબ થઈ ગયું
તો તમારા સોસાયટીમાં ચોર પડ્યા છે.
એ સારું ખબર નહિ એ મારે તપાસ કરવી પડશે કેમ ક રાતેને મૂક્યું ને ત અત જોવ તો અ ગાયબ થઈ ગય
તો બોક્સ છેયા કરું
છે
તો આપણા વાળા જ હોય
મારા ઘરની બાર એક ચંપલ નો બોક્સ છે બુટ નો એની અંદર મેં એક વસ્તુ હંધાર ચાલું એ વસ્તુજતું ન ગ
તો તમારા ઘર મગ માણસો કેટલા પાંચ દિવસ જણ રહોશો તમે
અમારા ઘરમાં જોવા ને એક બે ત્રણ
પાંચમાં તમારે તાન પર શક કર્યા જો તૈન પર ન બે પર શક કરી શકો છો તમે
એવું છે?
હમ. જો તમારે ઘેર ખૂક રોજ માણસ આવતો હોય એ
હા.
જ્યા તમે મુક્ત જોવી ગઈ એવું
ચાલો કોઈ નઈ જો રાતે મોડા રાતે મૂકેલું અંદરમ
બીજું કોઈ હોય તમને કોઈ પણ શોખ છે
હા છે તમે ફોન કરી શી.
એને ખબર હતી લોકેશન
હ પેલા ન ખબર છે અતાર
તમે પેલા એ લોકોશનમાં મૂકી છે
હા એકઝગે
બ તો એને ખબર જ હશે
હા.
એ માણસ જ હશે.
મને એ ર મને એ લાગે છે.
જો તમે અત્યારે નવી લાવશો તમારી વસ્તુ.
હમ સાર તો તમે કિંમતી સમય આવવા માટે ધન્યવાદ
ધન્યવાદ.
હા.